હલો કેમ છો બેન
એકદમ મજામાં તમે કેમ છો હું મજામાં છું તમે કેમ છો
એકદમ મજામાં આજે છે ને હું અત્યારના અત્યારના હું છે ને એક ટીવી શો જોતી તીતી એમાં છે ને બ અલગ અલગ અત્યારના જે બહારની ફૂડ મળે ને ઈ બધું હતું કે કેવી રીતે ફ્રેન્કી બનાવી કેવી રીતે વડાપાવ બનાવવું. કે કેવી રીતે પછી અલગ અલગ ટાઈપ ના બર્ગર બનાવા. તો મને એ જોઈને એવો વિચાર આવ્યો કે આ લોકોને કેમ એવું નથી થતું કે આપડી પણ ગુજરાતી વાનગીઓ છે. કે પછી અલગ અલગ કેટલી આપણા ભારત દેશોમાં વાનગીઓ છે તો એવું કેમ બધા નથી દેખાડતા. અત્યારના જંક ફૂડ કેમ આટલું બધું વધી ગયું છે. બ આપણેે તો ગુજરાતી લોકો છીએ. તો એમાં કેવી સરસ સરસ વાનગીઓ હોય છે કે અલગ રીતે આપણે પાત્રા બ બનાવીને દઈએ, ખાંડવી બનાવીને દઈએ. કોઈ મહેમાન આવ્યો હોય તો ઘરે આપણે ઢોકળા બનાવીને દઈએ છીએ. કે પછી પાલક ના આપણે ભજીયા બનાવીએ છીએ. કેટલું આપણા માટે તો હોય છે અરે આપડે તો રોટલી કે ભાખરી હોય ને એને એકદમ કડક કરયે ને એના ઉપર પીઝા બનાવી દઈએ. તો પણ કેટલું હેલ્ધી થઈ જાય. પણ અત્યારની મમ્મી ઓને તો એટલી બધી આળસ થઈ ગઈ છે ને તો બધા જંફ ફૂડ ઉપર અને ઇન્સ્ટન્ટ ફૂડ ઉપર જ ઉતરી ગયા છે તમે જુઓ કે અત્યારના છોકરાઓને સ્કૂલે મોકલશે ને તોય તે ઇન્સ્ટન્ટ જે બનતું હશે ને એ આપી દેશે. મેગી છે, પાસ્તા છે એવું આપી દેશે. કોઈની મમ્મી ને વેલા ઉઠીને ચલો છોકરાઓને થેપલા બનાવી દેવા. ઉપમા આપવું કે, પૌવા આપવું એવું તો કઈ ગમતું જ નથી. ત્યારે મને એમ થાય અને પછી એમ થાય કે આપણું છોકરું માંદુ કેમ રે છે. પેટની બીમારી કેમ થઈ જાય અરે પણ તમે જક ફૂડ જ ખવરાવો છો પેટમાં એકલો મેંદો જ નખાવો છો તો પછી છોકરું તો માંદુ પડવાનું જ ને તમારું શું કેવું છે એ ઉપર બેન?
સાચી વાત છે તમારી કારણ કે અત્યારના જે લોકો છે. એ લોકો ફાસ્ટ યુગમાં એટલે ઉતાવળા બધા નિર્ણયો લેતા થઈ ગયા છે ને એટલે એ લોકો જેટલું ઝડપથી બની જાય ને એટલું જ એ લોકો ને બધું કરવું હોય છે. બસ આ ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવી લવ કાં તો મેગી બનાવી લેશે, કાં તો પાસ્તા બનાવી લેશે. કા તો પછી કઈક નું કઈક એવું બનાવશે જે ફટાફટ રેડી થઈ જાય. હવે એ બધું રેડી થઈ જશે એટલે ઈ એવું વિચારશે કે ઉતાવળું એ બધું થઈ ગયું. પણ ઈ ફાસ્ટ ફૂડ જે તમે આ બધી તૈયાર સોસ ને એવું બધું યુસ કરીને બનાવતા હશો ઈ ઈ ક્યારે બનીયું હશે, કેવું હશે એ પણ નહી ખબર હોય. અને એ નાખીને બનાવે એટલે હેલ્થ ઉપર તરત ઈસ્યુ થાય કારણ કે એમાં નાઈટ્રોજન આવે. વિનેગાર આવે અને પ્રિઝર્વેટિવ કેટલીક પ્રકાર ના આવે છે. જેના કારણે કેમિકલ એની બધાની અસર કેટલી બધી થાય છે. અને પછી છોકરાઓને આંતડાઓમાં તકલીફ પડે છે, ઓટિઝમ ની પ્રોબ્લેમ થવા માંડે છે. બ્રેઈન ડેવલોપ નથી થતું. આ લોકો અત્યારે ના જે જનરેશન છે ઈ લોકો ઉતાવળ એ બધું કરવા જાય છેને ઇન્સ્ટન્ટ ફૂડ ખાવા જાય છે ને એના કારણે ઈ લોકો પોતાના સ્વાસ્થ્ય ની સાથે ચેડા કરી રહ્યા છે. ઈ લોકો એવું નથી વિચારતા કે જો અત્યારે આપડે આવું અત્યારે આપડે જો હેલ્ધી ફૂડ ખાશું તો આપડે સારા રેશું. એ લોકોને હેલ્ધી બધું ફીકું લાગે છે આવું બધું ચટપટું ખાવું હોય છે. બહારના જેમ કે ઇટાલિયન વસ્તુ છે. પછી પેલા મોમોસ છે. મોમોઝ ની ચટણી કેટલી ખતરનાક આવે ઈ બધું ખાશે પછી પીઝા, પીઝા તો ચાલો ઠીક છે તમે કીધું એમ કે પીઝા પીઝા તો ઘરે આપડે ભાખરી જેવો એ બનાવી શકાય રોટલી ના લોટ દ્વારા પણ બની શકાય એ તો હેલ્ધી વર્ઝન પણ થઈ શકે એનું પણ તમે આ બહાર ના મોમોઝ ને એવું બધું ખાવ જેમાં ટોટલી મેંદો હોય અને એટલું બધું હાર્મફુલ કેમિકલ એમાં યુઝ થયેલું હોય સોયા સોસ ની બધું કેટલું ખતરનાક અસર કરે છે શરીર ઉપર એ કોઈ નઈ વિચારે અને બધું આવું જ ખાવાનું પસંદ કરશે ખબર નઈ કેમ બધા આજની જનરેશન ને એકલું બહાર ન ખાવું અને રેડી રેડી વસ્તુ ખાવાની જ પસંદ છે. જો આપડી જો એના આપણે વિદેશનુંું કલ્ચર તરીકે આ બધી ફૂડ ડિશ છે જેમ કે ઇટાલિયન ફૂડ છે. પછી અત્યારે થાઈ ફૂડ ચાલે છે બહુ જ બધું પછી મે જંફ ફૂડ આપણા ભારત માં ખુબ ચાલે છે ગુજરાતમાં ખુબ ચાલે છે. તો આપણે એની બદલે આપણે ભારતની જે મેન અ વાનગીઓ છે જેમ કે અત્યારે આપડે ગુજરાત માં જો વો ને ઢોકળા અને બધી કેટલું ટ્રેન્ડિંગ વસ્તુ છે ઢોકળા થેપલા પરાઠા પછી સેવ ટમેટા નુ શાક ઊંધિયુ ઓળો આવી બધી વસ્તુઓ ખાય પછી આ હાંડવો છે મુઠિયા છે આવું બધું હેલ્ધી બનાવી બનાવીને અલગ અલગ પ્રકાર ના સબ્જી એવું બધુ નાખીને બનાવેને ખાય તો કેટલું સરસ બને પણ કોઈને કઈ ખબર કરવું જ નથી ને. જો એ લોકો સમજે કે આ એના માટે સારું છે તો. ઘણું એ લોકો ના હેલ્થને પણ કોઈ આડઅસર ન થાય અને ખુબ જ સારી રીતે એમની ડાયજેશન સિસ્ટમ એ સારી રહે. અને કોઈ રોગ પણ નખમાં ન થાય. એટલે આપણેે આપડી ભારતની વાનગીઓને પ્રોમોટ કરવાનું પસંદ નથી કરતા અત્યારના લોકો અત્યાર લોકો ફક્ત ને ફક્ત ઇટાલિયન ફૂડ ફલાણું ઢીકણું કારણ કે આ જે કઈ થાય છે ને મોબાઈલ ના કારણે થાય છે. તમારું શું કેવું છે બેન.
બહુ સાચી વાત છે તમારી અત્યારના તમે જોવો ચાાઈનીઝ ફૂડ એ કેટલું વધી ગયું છે અને એના સોસ તો જોવો તમે. સોયા સોસ છે ચીલી સોસ છે અને તો હવે તો એમાં કેવા આપણેે કહીયે ને કે એમાં લાલ મરચાં હોય છે અને એ પણ કેટલા ખરાબ હોય છે લાલ મરચા એમાં. કે સડેલા હોય અને એના સોસ બને. અને લોકો એમાંથી ઓલા શું કેવાય આપણે. અ અલગ-અલગ જાતના બધા કેઓને. કે પનીર ટી્કા અને એવું બધું કરે છે મંચુરિયન કરે છે. અને એમાં એકલા સોષ સોસ અને એ તીખખા તીખખા ઉપરથી પાછા એમાં લીલા મરચા ના કટકા ને એવું પણ રાખે. એટલે તમે તમારા શરીર માં એકલું તામસી વસ્તુ જ નાખ અને એને પચાવવા પછી ઉપર થમ્સઅપ પીવે જે એનાથી પણ વધારે ખ જે આપણા આંતરડાઓને આપણને ઓલું કરી નાખે છે. એટલે તમે કહો છો ને બહ બહુ સાચી વાત છે. કે કોઈને ભારતનું પ્રમોટ નથી કરવું પણ. બતાને બસ બહારની જ વસ્તુઓ અને. આ જે અનહેેલ્ધી વસ્તુઓ છે. ઈજ તે એમને પ્રમોટ કરવી છે. એટલે મને તો આ વસ્તુઓ ગમતી જ નથી પણ શું થાય બેન. આપણે તો એમાં કઈ કરી જ શકી એમ નથી કારણ કે અમને તો નાના હતા ને ત્યારે કોઈ દિવસ આવી વસ્તુઓ ખાવા જ નથી મલતી. અમને તો અમારા મમ્મીઓને ભૂખ લાગે ને તો મમ્મી સરસ મજાનો ચેવડો કરી દે. પછી રોટલી ઉપર ખાંડ ને ઘી ચોપડીને એનું ભૂગળું વાળી ને આપતી. અને રોટલીને અથાણું અમે તો એવું ખાધેલું. એટલે આ બધું જોઈને તો અમને એમ થાય છે કે કેમ આજના અને આમાં બાળકોનો વાક નથી હ બેન આમાં વાંક છે મમ્મીઓનો કે જે મમ્મીઓને અ ત્યારના આળસ આવી ગઈ છે ને એટલે ચલ ભૂખ લાગી છે ચલ બે મિનિટમાં મેગી કરદુ ભૂખ લાગી ચાલ ઝોમેટો કરી દો આ જે બધું વધી ગયું છે ને એના હિસાબે બાળકોનો ગ્રોથ અટકી ગયો છે માઇન્ડ નો ગ્રોથ અટકી ગયો છે અને બાળક વધારે બીમાર રહેવા મનડ્યું છે. જો તેના મમ્મીઓ થોડી આળસ છોડી અને જે બાર વસ્તુ બને છે એ જ ઘરે પણ એમાં થોડુ ઘરનુ ફેરફાર કરી અને બનાવી દેને તો છોકરું ખાવાનું ખાવાનું ને ખાવાનું છે. પણ ઈ માટે અત્યારના આપડે શરૂઆત કરવી પડે. હું તો અમારી આજુબાજુમાં ઘણા બહેનો રે છે એને કહું છું કે જંક ફૂડ ને અવોઈડ કરો. બહારની તામસી વસ્તુઓને અવોઇડ કરો. ઘરમાં વસ્તુઓ બનાવો ઘરની વસ્તુઓને શીખવાડો છોકરા નાનપણથી હોય ત્યારથી શી ખવાડશો તો છોકરુ કજ હા એવું નથી અત્યારનો યુગ એવું છે, બહાર જઈ ને બીજા કપ ને એટલે એ તો માંગવાનું છે પણ એને મહિને એક વાર આપવો. અત્યારથી તમે આ બધું જો રોજે રોજ આપવા બનશો ને તો બાળકોને તો બહુ જ નુકસાન થશે. અને હવે તો એક ટ્રેન્ડ થઈ ગયો દર રવિવારે બાર જ જમવાનું. હોટલો કેટલી ઉભરાય છે, ઈ હોટલોમાં તમને કોઈ જ ચોખ્ખું હોય છે. અઠવાડિયાની વાસી બધી તમારે ગ્રેવી હોય છે. હવે ગ્રેવી તમે પેટમાં નાખો છો. એના કરતા તમારે છે ને ઘરે જ ગ્રેવી બનાવી જોઈએ તાજી અને ઘરે જ જમવું જોઈએ. શું કેવું છે તમારું?
સાચી વાત છે. અત્યારે તો વે એક અહ આવી જ ફૂડ બાબતે એક વાત જોઈ કે સુરતમાં એક અહ અહ ગામ છે અહ સો સોરી સુરતમાં એક અહ કઈ શો કઈ શોપ છે. તેમાં તમે તમારા ઘરની બનાવેલી દાલ લઈને જાવ તો તમારા વિદેશમાં જે છોકરાઓ રેતા હોય એની માટે ફ્રોઝન કરી દે મીન્સ કે નાઇટ્રોજન યુક્ત આખું ફ્રોઝન કરીને આપે. અને તમે તમારા બાળકોને તમે વિદેશમાં રહેેતા હોય તો એને તમે ફ્રોઝન ફૂડ મોકલો ત્યાંથી વિચાર કરો તમે આજે દાળ બનાવો છો. તો ઈ લોકો નાઇટ્રોજન દ્વારા એકદમ પાવડર કરી નાખશે. અને ઈ પાવડર આપડે જે છોકરાઓ વિદેશમાં રેતા હશે એની સુધી પહોંચશે અને નાઇટ્રોજન યુક્ત એક તો પાવડર ખા પાવડર વાળું એ વસ્તુ ખાશે પછી ભલે ને એ રેડી ટુ યુઝ હોય એમાં ગરમ પાણી નાખે એટલે જે આવી જ જેવી આપડે બનાવી તેવી દાળ થઈ જશે, પણ ઈ વસ્તુ એને નુકસાન ન કરી શકે? અને ઈ નુકસાન તો કરશે એ તો ઠીક છે ઇન્સ્ટન્ટ ફૂડ ના એટલા ઓલા થયા છે લોકો કે એ લોકોને એમ થઇ જાય શકે કે આપડે ફટાફટ કેમ બનાવીને ખાઈ લેવું ફટાફટ અને કેમ સારા દેખાવ એની લપમાં ને લપમાં એ લોકો સાચું સારું ફૂડ ખા ભૂલી ગયા છે અને આ કહેવાય ને કે ફેશન થઈ ગઈ છે. કે અમે તો આ પ્રકારનું ફૂડ ખાધું અમે તો મંચુરિયન ખાધા અમે તો અને મંચુરિયન ખાવાનો તો ટ્રેન્ડ જ છે. મંચુરિય ન ખાધ એમ થઈ શકે ઓ હો અમે મંચુરિયન ખાધા ચાાઈનીઝ નહી ખાધું. પછી એવું બોલશે કે ભાઈ અમે તો ઇટાલિયન ફૂડ ભાવે છે મેક્સિકન ફૂડ ભાવે છે તો ભાઈ હું એમ એમ વિચારું છું કે હું બધાને એમ જ કેવા માંગુ છું કે તમે બધું ખાવ પણ તમે જે ભારતની હેલ્ધી જે આપણી ડીશીસ છે એને પ્રમોટ કરો જેના કારણે વધારે ને વધારે લોકો સ્વસ્થ અને ચોખ્ખું ખાતા શીખે બાળકો મસાલા વાળા ખાવાના ખોરાક થી જે એના આંતડાાવનેને એને તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને સરળતાથી ખુબ જ સરળતાથી ડાયજેસ્ટ કરી શકશે અને લોકોને આ તળાવને કોઈ નુકસાન નહી થાય સાથે જ એ લોકો ને ખબર પડશે કે આપડા ગુજરાત કેટલી બધી વાનગીઓ છે કેટલી વિસરાય જતી જેમ કે ખાટો લોટ આપડે ખાટો લોટ કેટલો સરસ બને છે જુવારનો ખાટો લોટ ખાવાથી કેટલી મજા આવતી જોવાનું ખીચું. પછી ચોખા ન ખીચું ખીચું મકાઈ નું ખીચું આ બધી વસ્તુઓ જે આપણે નાનપણમાં ખાતા ઈ એ બાળકો જો અત્યારે ખાય તો એને ખબર પડે કે વાસ્તવમાં જે લોકો અત્યારનું પેલું કઈક ખાય છે ને શ સુસી ને એવું સુશીમાં તો ઓલા પેલા ભાત આવે ખબર હા તેને વીટોળીન ખવડા દઈ હવે એવ સુસી ખાવી એની કરતા આવું ખીચું ને એવું ખાય તો ખબર પડે ખીચું કેટલુ ટેસ્ટી પણ બની શકે છે. અને આજ વસ્તુ ના કારણે એ લોકોને ક્યારેય કઈ તકલીફ નથી પડતી. અને એને ખબર પડે કે આપણા ભારતમાં આપણા ગુજરાતની કેટલીક એવી ઓથેન્ટિક રેસીપી છે કે જે વાસ્તવમાં ખુબ સ્વાદિષ્ટ પણ હોય છે. છે અને ખુબ જ ભાવે એવી અને વિદેશી કલ્ચર કરતા પણ ખુબ સારી હોય છે. મારો તો આવો વિચાર છે તમારું શું કેવું છે.
બહુ સાચી વાત છે આજ તમારી સાથે વાત કરીને ખરેખર મને બહુ જ આનંદ થયો મને મારી જેવું પણ કોઈ વિચારે છે. હવે છે ને બેન અત્યારે મારે થોડું બહાર જવું છે. તો હું પછી તમને ફોન કરીશ પાછો ચલો આવજો
આવજો